હલો તો અવાજ આવે છે, ને
આવે છે, આવે છે, હા કેવું છે, જય શ્રી કૃષ્ણ.
હમ હવે આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટ અને. પ્રાઈવેટ એના. તો માં આપણે જોવ જતા હોઈ એ મુસાફરી કરીએ ત્યારે આપણને ઘણા બધા. જાતજાતના અનુભવ થાય અને થોડીક આપણને મુશ્કેલીઓ. પણ પડે એમાં. આપને કેવું કે જાત જાતના લોકો હોય. ટ્રેનમાં બસમાં કે ક્યાંય પણ. અને થોડુંક અનકમ્ફર્ટેબલ પણ ક્યારેક લાગે. જયારે પ્રાઈવેટમાં આપણે કરતા હોય. પ્રાઈવેટમાં મુસાફરી કરીએ તો આપણને પોતાનું આપણું પોતાનું જ વ્હીકલ હોય. તો કેવું કે સમયસર આપણે પહોંચી શકીએ. અને. આપડે કેવું કે અ કમ્ફર્ટેબલ મુસાફરી કરી શકીએ તમારું શું કેવું છે.
હા સાચી વાત છે, આપડે પ્રાાઈવેટ વ્હકલ હોય તો સારી રીતે કમ્ફર્ટેબલી. મુસાફરી કરી શકી જય્યારે ગવર્મેન્ટ ટ્રાન્સપોર્ટ હોય તો એમાં. હા એવું થઈ શકે.
હમ એટલે જો પબ્લિક ટ્રાન્સપોર્ટ. હોય એટલે આપણે જો ટ્રેનમાં જવું હોય તો અથવા તો. જે બસો હોય તેમાં આપણેે જવું હોય. તો કેવું એના ટાઈમ પ્રમાણે આપણે ફટાફટ ઉઠીને એ પ્રમાણે આપણે. પહોંચવું પડે. ત્યાર પછી આપડે શું થાય કે જયારે પ્રાઈવેટ વાહન આપણું પોતાનું હોય. તો આપડે કે આ કદાચ વેલું મોડું થાય. તો પણ ચાલે અને વધારે સામાન હોય. તો પણ આપણે આસાનીથી આપણે આપણી જો ફોર હોય તો એમાં આપણે મૂકી શકીએ. અને પછી આરામથી જઈ શકીએ વચ્ચે ક્યાંય પણ આપણે આપણા ચાલો જમવાનું છે, આ છે, તે છે, તો આપણા આપણા મન પ્રમાણે ઉભું. રાખી શકીએ જમી શકીએ અને. પછી તો અને જ્યાં કદાચ થાક લાગે તો આપડે ત્યાં પણ ઉભું રાખી શકીએ અને પછી આપણેે પહચી શકીએ ટાઈમે પોહોંચી શકીએ એમ. જ્યારે
પબ્લિક ટ્રાન્સપોર્ટમાં એવી કઈ સુવિધા મળતી. નથી જ્યાં સ્ટોક હોય ત્યાં જ આપણેે ઉભારી શકી.
હા અને. હમ હમ અને આપણી પાસે જો વધારે લગેજ હોય. લગે જે એ વધારે હોય તો એ બધું મૂકવાનું. અને એને પછી ઘણી વખત પાછળ ડિક્કીમાં ઉગ જો ટ્રેન માં મુ. મુસાફરી કરતા હોય તો. પર જગ્યા ના હોય તો આપણા પગ પાસે રાખવું પડે તો પગ પાસે રાખીએ તો આપણને બેસવામાં ત. તકલીફ પડે એટલે આવી બધી. મુશ્કેલીઓ થાય પણ. અ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આમ મુસાફરી કરવાનું આમ કેવું કે. આપણે સેફ્ટી છે. જો ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો એટલું બધું. પેલું એક્સિડન્ટ થવાનો કેવો ભય નથી રહેતો. અને કદાચ પણ કાઈ એવું થાય. તો આપણને ગવર્મેન્ટ તરફથી ઘણી બધી હેલ્પ પણ મળી શકે. અ જો આપણેે. હ અને ગવર્મેન્ટ બસ.
હા ગવર્મેન્ટ પણ. મારું થયુંય સરકાર આપણને ઘર રાહત એવી. યોજનાઓ નો લાભ ભી મળે છે જ્યારે આપડા. અ શું કેવાય પર્સનલ વાહન માં જઈએ પબ્લિક ટ્રાન્સપોર્ટની જગ્યાએ. તો એમાં એટલું ક. નથી કઈ મળતું આપણને એવું કઈ અકસ્માત તો છે તો. અને શું કેવાય આપડે. જાહેર પર પરિવહન નો ઉપયોગ કરીએ તો આપડે શું કે મુસાફરી. ખર્ચ ઓછો આવે છે પછી આપડું ઈંધણ બચે છે. ટ્રાફિકની સમસ્યા ઘટે છે હવાનું પ્રદુષણ ઓછું થાય છે. એક સાથે ઘણા લોકો મુસાફરી કરી શકે છે પર્યાવરણ નું ઓછું નુકસાન થાય. થ જાય જાહેર પરિવહનમાં ભી. શું કેવાય ઘણા ફાયદા છો અને સામે ગેરફાયદા ભી છે. કે આપડે ઘણી વખત. અ જાહેર પરિવહનમાં જઈએ તો એમાં ભીડ હોય તો આપણેે શું કેવાય. બેસવાની કે ઉભવાની બી જગ્યા નથી મળતી ક્યારેકે એવુંભી થઈ શક પછી. ય નું પાલન સારું ના. કારણ કે ગવર્મેન્ટની જે અમુક બસો હોય એ સમય ઉપર આવે ભી. અને ક્યારેક નથી ભી આવતી તો એનું ભી આપડે. હ આપડે સમય નો ભી ક્યારેક દુરુપયોગ થાય છે. દરેક જગ્યાએ સીધી સેવા ઉપલબ્ધ નથી હોતી તો. આપડણે ઘણું ચાલીને કે અથવા બીજું વાહન કરીને ભી આપડે. ગવર્મેન્ટના જે સ્ટાન્સપોર્ટ ન સ્ટોપ હોય ત્યાં સુધી જવાની આપણે તકલીફો પડે છે. અને આરામ ઓછો મળે છે.
હા એજ. એ એટલે જ ને પણ આ આપણને હા એ જે તમે કીધું ને કે ખર્ચ ઓછું આવે છે સાચે ઘણો બધો ફરક પડે છે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં. આપ જે એમાં આપણે ટ્રેનમાં જતા હોય તો. અ બહુ ઓછું ભાડુ હોય છે. અને ગવર્મેન્ટની બસમાં જતા હોય તો એમાં પણ બહુ ઓછું ભાડુ હોય છે એના. પ્રમાણમાં આપણે પ્રાઇવેટ બસોમાં કે આપણો પોતાના વાહનમાં ઘણો બધો ખર્ચો આવી. શકે છે, હા થોડી. આ એ થાય કે મુશ્કેલી પડે બધું ભીડ ભાડ આ તે પણ. જો હવે તો ટ્રેનમાં અને બસમાં પણ હવે રિઝર્વેશ. ની સુવિધા આવી ગઈ છે હ.
એટલે આપડે ભીડ નો. સામનો નથી કરવો પડતો કે આપડી જગ્યા તો બુક જ હોય છે પેલે થી આપડે અગાઉ કરી લઈ. તો આપને આપણી જગ્યા વ્યવસ્થિત મુસાફરી માટે મળી જાય છે અત્યારે એ સુવિધા સારી થાય છે ટેકનોલોજી ના કારણે આપણે પ્રી બુકિંગ ભી કરાવી શકીએ છીએ એ એક સારી સુવિધા છે
હા એટલે હવે તો શું છે કે આપણે પેલા તો કેવું રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન એ જઈ જઈને આપડણે બુકિંગ કરાવું પડતું હતું
હા હવે તો આપ ઘરેથી ઓનલાઈન કરી શકીએ બધું
એટલે આપણને હવે એટલું બધું અઘરું નથી થતું અને આપણને જોઈએ છીએ કે ક્યારેક મજા પણ આવે છે ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો જાત જાતના લોકો આપણને મળે બધા સાથે વાતચીત કરીએ અને બધા પેલું ખાવા પીવાની પણ મજા આવે છે કે ચાલો વેચવા વાળા બધા કઈ ને કઈ આવે વડાપાવ ને સમોસા ને દાલ ભેલ તો એવું બધું એન્જોય કરવાની પણ મજા આવે છે એના પ્રમાણમાં આપણે જોઈએ તો આપડણે જે જો કદાચ ને ફોર વ્હીલમાં જતા હોય તો એમાં એટલી મજા નહી આવે એટલે આપણે ટ્રેનમાં કે ગવર્મેન્ટ બસમાં કરતા હોય ને તો
હા એટલી એમાં મજા નઈ આવે ઓમાં બધા નવા નવા શું કેવાય અ મિત્રો બને છે જાણ પેચાણ વાળા આપને મળે છે તો એની સાથે વાતચીત જયારે શું કેવાય આપડું ખાનગી વાહન લઈને જોઈએ તો એમાં તો જેટલા ગયા હોય એની જોડે જ વાત કરવી પડે
હ હા સાચી વાત છે ને આપણેે આપણા આપણે આપણે જોઈએ છીએ અને હા એક છે કે ચાલો એમાં આપણે એક કોઈના લગ્ન પ્રસંગમાં જવું છે તો બહું બધું સામાન હોય છે આપણી પાસે તો ત્યારે આપને પ્રાઇવેટ વાહન સારું લાગે છે કે આપડું બધું સામાન આવી જાય
અને એ સામાન લઈ આપડે ડાયરેક્ટ આપડે જ્યાં જવાનું ત્યાં સારી રીતે પહોંચી શકીએ ઓલું શું થાય આપડે જાહેર પરિવહન નો ઉપયોગ કરીને તો ત્યારે એટલો સામાન હોય એક તો પેલા એને બસમાં કે જેમાં આપણે ટ્રેનમાં જતા હોય એમાં ચડાવો એને સાચવી સંભાળીને રાખો અને પછી પાછો ઉતારી અને જ્યાં જગ્યાએ જાવું હોય એ જગ્યાએ એ પોચાડો હોય એ બધું બહુ અઘરું પડી જય છે
તો આપડે કેવું હોય છે કે થોડુંક ગામડા વિસ્તારમાં જવાનું હોય છે
હા
વિસ્તારમાં જવાનુંને તો અમાર તો કેવું થાય કે પેલા ટ્રેનમાંથી ઉતરવાનું પછી ત્યાંથી વળી પાછો આપણે બસમાં બેસીને થોડાક બીજા ગામ સુધી જવાનું પછી ત્યાંથી વળી પાછો આપણેે રિક્ષા અ રિક્ષા કે હ તો એ હ અને એ છે ને થોડુંક આપણને અઘરું પડી જાય છે ત્યારે એમ થાય કે હા આપડું પ્રાઈવેટ વાહન હોય તો સારું અને અહીયાં પણ આપણા આપણે લોકલ આપણી સિટીમાં પણ આપણને કેવું થાય કે જો આપણે પોતાનું બાઈક હોય કે પછી એવું હોય તો આપડે સારું પડે બાકી જો રીક્ષા એ બધામાં આપણેે પહોંચી જાય પણ જો સિટી બસમાં જવાનું હોય તો સિટી બસ છે એ આપણને શું થાય આપણે એની રાહ જોવી પડે એમાં પછી બહું પબ્લિક હોય તો આપડાથી ચડાય ના ચડાય
સાચું અને સિટી બસ ભી એવું છે કે સિટી બસ નું ભી અ જે સ્ટેશન હોય છે, એ આપડા ઘરથી દૂર હોય છે. ત્યાં સુધી ભી આપડે પોહચવું પડે છે.
હમ
એ બધું થોડી તકલીફો વાળું છે, એટલે શું મોટા શહેરોમાં તો આપડું વાહન હોય ને તો ગમે ત્યાં કોઈ બી વસ્તુ તો દૂર જ હોય છે. લેવા જવાની એટલે સારું પડે કે વાહન હોય તો આપણે આપડા ટાઈમે ગમે ત્યારે જઈ શકીએ સમય નો ભી બચાવ થાય છે, કે જલ્દી આપડું કાર્ય પૂરું કરી
હમ હમ, એજ એજ એટલે આમાં બંનેમાં એવું છે. ફાયદાાય છે અને ગેરફાયદાાય છે.
સાચી વાત છે.
પેલામાં શું કે રિક્ષા, સિટી બસમાં આપણને બહુ ઓછા ભાડામાં આપડણે ઘણી દૂર સુધી પહોંચી શકીએ પણ આપડું પોતાનું વાહન લઈ જ તો ઘણું બધું પેટ્રોલ આપડે બાળી નાખીએ અને કોઈ જગ્યાએ ન જવું હોય તો આપણે જઈએ પછી. આપડું પોતાનું હોય એટલે પેલું સિટી બસમાં તો કેવું કે આ આપડણે જે જગ્યાએ જવું હોય ત્યાં એ જ્યાં ઉઊભી રહી ત્યાં જ આપણે ઉતરીએ અને ત્યાં જ આપડું કામ પતાવીને પાછું બેસી જઈએ એટલે એમ ખર્ચો ઓછો થાય જય્યારે આપણ આપણા પોતાના વાહન લઈને જાય ને એમાં ખર્ચો વધી જાય એટલે
સાચી વાત છે. હા સારું ચાલો આપડે ખુબ સરસ વાત કરી. પછી નવા ટોપિક સાથે મળીએ.
હા હા હા, જય શ્રી કૃષ્ણ.